હ શું ક્યાં હાવાસી હ
હલોો શું કરું
પાર્ર મે વાસી
એવું છે
હ તમે
અમે છો પાર્લર માં આવ છે હું પાર્લર માં શીખવાજ
આઇબ્રો વેક્સ હેર કટિંગ હેરસ્ટ્ટાઈલ
એવું જ નહ ફેશિયલ માં કયા કયા સ્ટેપ કર્યા
એસિલમાં પાંચ સ્ટેપ આવે ને
હા પેલો સ્ટેપ કયો આવે એમાંથી
હમ, ફેસર સાઇનર
એમાં નઈ ફેશિયલ ના પાંચ સ્ટેપ કયા કયા આવે એમ એમાંથી પેલો સ્ટેપ કયો.
પાંચ મિનિટ મને તો બધા એ આવડે છે.
એવું છે પેલો સ્ટેપ ક્લિન્સિંગ નો બીજો સ્ક્રબનો ત્રીજો જેલ
તમને એમાંથી કઈ સારો લાગ્યો.
મને તો પાંચે પાંચ સારા લાઈગા ને પ્રેક્ટિસ પણ કરેલી. તે એટલે મને ફેશિયલ નો હાવ ફાવી ગયું પાંચ પાંચ મિનિ
એક્રીસ મે શાર ની કરેલી છે એકની નથી કરેલી.
એવું છે મેં તો પાચે પાચ નુ પ્રેક્ટિસ કરેલી છે એટલે ફેશિયલ હાવ ફાવી ગયું છે.
એવું જીમ ને હવે શીખવાનું અગર
હા હવે હેર સ્ટાઈલ એક બાકી છે મેકઅપ ને એવું બધું થઈ ગયુ મેકઅપ માં એ પરફેક્ટ ફાવી ગયું તમને
મને ફાવી ગયું સે હેવુ હ.
હમ.
આવડે છે ધીરે ધીરે એ શીખી જાશે.
હા.
શરૂ રહી ને આપડે જાઈએ તો આવડે ન કરતો આવડે નઈ કઈ.
હા.
હા જે હોય કે પાલૅર માં કટ કેટલાક આયવા છે પાલૅરમાં આજે.
અચ્છા તો ગળા હો કાયમ કરતા તો ઓછા છે તમારે
અમારે દસ કે એમ દેખાય સે છે નહી વધારે
અમારે એમ જ છે હજી કેટલા આયવા બધા નથી. કાક કામમાં કે હોય કે કોને ખબર.
ખેતી કામ હોય તો ગયા હોય ને.
હા.
એવું હોય પણ એઈ ખેતી કામ કરતા હોય તો એ કામ આમાં પાર્લરમાં લેવો પડે છે. ખું હોય તો આપડા
હા.
આપડા માટે હ.
હા અમારે એમ જ છે બપોરનું થી ખેતીનું કામ હોય તો ખેતરે જાયે બ પૂરી કરે ભાઈ હવે કલાસીસ જાવા માટે.
હમ વાડીએ જવાનું હોય તો. દાડીએ જ માણણા બહુ સુંંધી પાસે વૈયા આવી.
હા અમારે એમ જ છે.
ના જરૂર રે આપણે બીજુ તો સુ હે કે.
તમને તો બધું આવડી જ ગયુ છે સિલાઈ કામ આવડે છે.
હા સિલાઈ કામ અ કોઈ દિવસ કર્યું નથી એટલે નથી આવડતું તમને
અમે એજી કર્યું નથી પણ અમારે ઘરે સંચો છે કે ની
હા.
તો શીખી રઈ લેશું મારે ભાભી ને આવડે કેની.
એવું છે.
હા એ કે ફોર્મ ભરી લેજો એમાં અને હું શીખડાવી તમને ના શીખો પ્રેકટિસ કરો ને અહી હું તમને શીખડાવી.
હા તે હારું તો આવડી જાય.
હા એમ બંને સરું રે તો આવડી જાય એમ.
હા.
ન કરતો આપણે જો શીખીએ તો આવડે નકા તો કઈ આવડે નહી.
હા.
હ સરખી ધ્યાન દીધી હોય તો આવડી જાય.
હા.
આપડા માટે ને આપને જો. પાલર નુંન બધું આવું છે આપડે ઉપર થી તી સારું કેવાય હે.
હા એમ શીખવા મળે આપણને.
હમ્મ, પૈસા ભરી ને તો આપડે શીખતા નથી પણ આવે છ
હા એમ.
એ આપડે મજૂર માણા સીએ.
હા.
એટલે-એટલે આવે સે આપડે ગામમાં તો સારું કેવાય ને, ધન્યવાદ
હા એ મૈ ઈ જ વિસારીને ફોર્મ ભયરું.
હા એમ. આપડા ગામમાં આવે સે ને આપડે ભાગ લેવો પડે ને ફોર્મ ભરાય એ.
હા એમ જને.
પાણી
ઘરે જઈ ને તો કામ હશે ને પાસું.
હા.
ઘરે હશે કે કોઈ સે નહીં ઘરે?
હે?
ઘરે સે કોઈ કે નથી?
ના ઘરે તો કોઈ વાડી એ ગયા હશે, હવે અહીથી ઘરે જઈને કામ કરશું ઘર, રસોઈ બનાવશું.
એવું સે એમ ને.
તમારે?
બસ અમારે એમ જ છે. અમારે ભાભી છે ને એટલે સારું સ નકર તો ઘરે જઈને લાટ કામ હોય.
અમારેય એમજ હોય સે.
પાછા જો માલ છેેતી રહે વહેંદા ને પછ છી એવું બધું નું શરૂ હોય કામ બધુંય.
આ
પાર્લર માં ટાઈમ કાઢીએે ત્યન-ત્યન કલાક એટલે આવીએ.
હા.
હમ્મ. હવે સારર પાંચ દી રહ્યા સે પછી તો સિલાઈ કામ નું કેતા હતા.
હમ્મ મિર્ચી
હા.
વાતાવરણ કેવુંક છે? હમ્મ, ટાવર કપાય સે?
હે?
ટાવર કપાઈશ ને?
હા.
આ વરસાદને લીધે.
હા.
વાદળા વરસાદ જેવું છે ને એટલે.
હા.
હા હો કાયમ જાઈએ. તમે?
બસ અમે જાઈએ કાયમ, અગર ઘરે કામ હોય તો ઘરે, પછી અમારે માલ ઢોર હોય તો એમાં પાછું રહેવું પડે.
હા અમારેય એમ જ છે.
એવું સે જાઉં તો પડે જઈએ આપડે શીખવું પડે ગામ
હા
હમ આમ જાય પછી બપોર પછી પાર્લર માં આવીએ
હા અમારે એમજ છે
હ છે ને એટલે
હમ
મણા તો વરસાદ જેવું છે એટલે કઈ જવાતું નથી
હા હવારનું ગરું હોય કઈ કામે થાય નહી
હ જઈએ પણ તો વહી આવીએે કઈ કામ થાય ને તો જોઈને
હા
અને કે જવાનું તો ટાઈમ નઈ
હા
કપાસ મોટો મોટો થઈ જોવામાં આવે પસી નીંદવાનું આવી ગયું છે
હા
કપાસ
નહી અમે મેદવી
એવું છે એમ ને કપાસ ન હોય
પપ્પાસ માં પછી
એવુ છે એમ છે તો બસ કપાતું આવે છે
હા એમાં કપાસ માં પછી મેં સારું કામ થાય ન થાય એમ
એસ
એબ ક
હમ